હલો
હા બોલો કેમ છ બસ અમે બધા એકદમ મજામાં હમ
શું ચાલે છે જમવાનું પ
હ બસ પતિ ગય
બસ અમે પણ હમણાં જમીન અંદર આવ્યા આ તો ઓનલાઈન બધી વસ્તુ મંગાવેલી તે આજે બધી આવી સાંજે એટલે અમે જોવા બેઠેલા એટલે જમવાનું બનાવવાનું ને જમવાનું ને બધું જ લેટ થઇ ગયું
અચ્છા અચ્છા એવું તમે તમને ગમેશો ઓનલાઈન શોપિંગ બનતું ઓનલાઈન શોપિંગ બહુ ઓછી ગમેશે મને તો ઓફલાઈન જ વધારે ગમેશે
નહી નહી સાચી વાત છે તમારી ઓનલાઈન શોપિંગમાં કેવું હોય છે કે આપડે છે ને થોડું એક્યુરેટ રહેવું પડે જેમ કે અ ઓનલાઈનમાં છે ને તો સિત્તેર થી એસી ટકા વસ્તુ છે ને ફ્રોડ આવે છે એટલે એમાંથી અમુક કો જ સાઈડ ઉપ ઉપર જઈને આપણેે વસ્તુ ખરીદીે ને તો એ સારી પણ આવે સસ્તી પણ મળે ક્વલિટી વાઈઝ પણ સારી મળે આપણી રેન્જમાં પણ હોય અને જેવી દેખાય ને તેવી જ આપણને આપે છે જયારે બીજામાં શું હોય છે ખબર છે બેન કે દેખાય બહુ સરસ પણ જયારે આપણે હાથ અમાં એ વસ્ુ તું આવે ને ત્યારે આપણને એવું લાગે કે આ તો કેટલી ચીપ છે એની ક્વોલિટી ની સારી હોય એનું ફેબ્રિક ની સારું હોય જેવું કલર દેખાયો કલર ન હોય કાપડ સસ્તામાં ન હોય એટલે ઘણી વાર આપણને લોસ થઈ જાય છે પછી રિટર્ન પણ પોલિસી નથી હોતી તો એ વખતે આપણને એવું થઇ જાય કે એના કરતા તો ઓફલાઈન હોય તો વધારે સારું કે આપણે હાથમાં કાપડ જોઈ શકીએ પહેરી શકીએ લઈ શકીએ ફેબ્રિકને જોઈ શકીએ વર્ક જોઈ શકીએ કલર આપડા પાસૂટ થાય છે કે નહી તે આપણે જોઈ શકીએ એટલે આમ જોવા એ ને તો ઓનલાઈન શોપિંગ સમય બચાવે છે જયારે ઓફલાઈન શોપિંગ છે ને તો આપણને સેટિસ્ફેક્શન આપે છે
ના ના તમારી આ તમે વાત કરી ને ખુબ જ સરસ વાત કરી એ સમય બી બચાવે છે જયારે ઓફલાઈન શોપિંગ કર આપણને વસ્તુ સારી ગુણવત્તા વાળી જોઈને ચેક કરી કેમ કે વર્ષોથી આપણા બાપ દાદાઓ આપણા મમ્મી પપ્પાને આપણે ડાયરેક્ટ બજારમાં જ જતા ખરીદી કરતા જોયા છે વસ્તુને એક વાર નહી પણ બે ત્રણ વાર ચકાશે પછી આપણને કોઈ બી વસ્તુ લેવડાવતા એવું નહીિ કે કોઈ મોંઘી વસ્તુ હોય તો બરાબર ચેક કર નાની વસ્તુ હોય તો બી એ લોકો એટલું ચેક કરતા ઇવન શાકભાજીમાં બી એટલું એ લોકો ચીણો જોુખવટ થી આમ એકદમ બારીકઈ થી જો તક ના કોઈ ખરાબ શાક તો નથી ને તાજું શાક જ છે ને વાસી શાક તો નથી ભરી ને એટલે એ બધી વસ્તુમાં અને બીજો ફાયદો એ થાય ઓફલાઈન નો જે નાનો વર્ગ છે મધ્યમ વર્ગ છે જે રોજનું કમાઈને રોજ ખાતા હોય છે એ લોકોને આપડે ધંધો નહીં આપ્યો તો બીજું કોણ આપશે એટલે મને કીધું ખરે એવું થાય કે આપડ ઓફલાઈન શોપિંગ કરીએને તો આના મધ્યમ વગ્ન જે દુકાનદાર હોય છે જે લારી કલા વાળા છે જે રોજ કમાઈને ખાય છે એ લોકોને બી પોતાની જીવન જરૂરિયાત નો ખર્ચો મળી રહે
હમ બરાબર છે તમારી વાત બિલકુલ સાચી છે એક વાત જોવા જઈએ તો હમણાં બે ચાર દિવસ પહેલાની જ વાત કરું કે મારે ઈમરજન્સી માં એક વસ્તુ મંગાવવાની હતી અને મારે બજારનુંું પણ અને બીજું પણ કામ હતું તો એક સાથે બે વસ્તુ એક સાથે પહોચ એવી એટલે મેને મારા હબન્ે છે ને કામને ડિવાઈડ કરી દીધું કે તું ઘરે બેસીને ઓનલાઈન એ વસ્તુ જોઈ લે અને આપણી રેન્જ માં બેસતી હોય અને આપડા છોકરાઓને જો ગમતી હોય તો તું ઓર્ડર કરીને મંગાવી દેજે કારણ કે મારે એટલે મારા હસબન્ડને એ દિવસે બીજી જગ્યાએ મિટિંગ હતી ને ઈમરજન્સીમાં અમને ત્યાં જવું પડે એવું જ હતું અને આમાં ઓનલાઈન મે એવું હતું કે ભાઈ જે વસ્તુ લાવવાની છે ને એ વસ્તુ પણ લાવી મજ ઇમ્પોર્ટન્સ હતી તો એ બ એવા સમય એવું થાય કે ઓનલાઈન શોપિંગ હોય તો સારું કે ઘરે જ બેઠા બીજા કામ કરતા કરતા પણ આપણે વસ્તુ જોઈ શકીએ તપાસી શકીએ બીજી સાઈટ પર જઈને પણ વસ્તુ જોઈ શકીએ તપાસી શકીએ રેન્જમાં કોણ ક્યાં કેટલું વધારે છે ઓછું છે સીઓડી છે કેશ ઓન ડિલવરી છે કે તમારે એડવાન્સમાં પૈસા આપવાના છે તો એ બધી વસ્તુ જો આપણેે અ મને એવું લાગે છે કે ચેક કરીને જોઈએ ને તો આપણને ઓનલાઈન શોપિંગ ખરેખર સસ્તી પડે
ના ના સાચી વાત છે હું એમ નથી કેતી ઓનલાઈન શોપિંગ કરરાબ છે પણ એ તો ઘણું ફાયદાકારક છે અત્યારના યુગમાં અત્યાર જે ફાસ્ટ સમય ચાલી રહ્યો છે એકદમ કોમ્પિટિશન નો સમય ચાલી રહ્યો છે જો આપણેે જમાના પ્રમાણે ના ચાલે તો આપણે બી પાછળ પડી જઈ એટલે આપણે જે વસ્તુ અત્યારે માર્કેટમાં હોય એ પ્રમાણે આપણે ચાલવુ પડે છે એનો ઉપયોગ કરવો જ પડે છે અને ઓનલાઈન શોપિંગ તો હું તો કહ ને તો સિનિયર સિટીઝન માટે બહુ જ ફાયદાકારક રૂપ છે કેમ કે એમાં કેવું છે લોકો બિચારા બહાર જઈ ના શકતા એમના છોકરાઓ બી બાર રતા હોય એટલે ઘરે કોઈ એમની વસ્તુ લાવે મુકવા વાળું કેટલી વાર હોતું નથી હર વખત આજુબાજુને કેવું સારું બી ના લાગે કેટલી વાર હા પાડે કેટલી વાર ના પાડે એટલે ઓનલાઈન વસ્તુ છે પછી ઝોમેટો છે સ્વગી છે એટલે કઈ બી એમને કદાચ કઈ ખાવું હોય તો બી વસ્તુ એ લોકો ઘરે મંગાવી શકે એટલે એ વ્યક્તિઓ માટે તો આ ઓનલાઈન શોપિંગ છે ઓનલાઈન કરી તો બહ મિસ આશીર્વાદ રૂપ ગણાવી શકાય કે એ લોકો બિચારા ઘરે બેસે ના આરામથી પોતાની મનગમતી વસ્તુ ખાવાની કો પહેરવાની કોઈ લઈ શકે અને એ વસ્તુનો વાપરીને આનંદ મેળવી શકે
ના ના બરાબર વાત છે હમણાં જ એક વાત તમે કીધું એના પરથી મને એક વાત યાદ આવી કે અમારી ઘરની બાજુમાં એક આંટી છે ઓલ્ડ એજ છે પણ એટલા બધા એક્ટિવ ને એટલા બધા હોશિયાર છે ને કે એમને કઈ પણ ખાવાનું મ થાય ને તો હવે એમનું શરીર એટલું બધું અ ચાલી શકે એવું છે નહી તો એ શું કરે કે સ્વગી પર ઓર્ડર કરી દે અને જે વસ્તુ ખાવાની હોય એ દુકાનના નામ સાથે એમાં લખી કાઢે એટલે એ દુકાનમાં નામ એ દુકાનના નામ નામના એડ્રેસ પર જઈને જે વ્યક્તિ હોય તે જેને લઈ આવે અને પછી એમને ઘરે આપ જાય એટલે એમને જે જોતી હોય વસ્તુ તેમના સમયે અ મનગમતી મળી જાય છે એટલે મને એવું લાગે કે ઓનલાઈન ઘણી ખરી વાર સાચું પણ સારું પણ પડે આપણને પણ એની સરખામણીમાં ઓફલાઈન જોવા જઈએ ને તો આપણને એ પણ સારું પડે છે કે દસ જગ્યાએ આપણે ફરીએ દસ જગ્યાએ દસ વસ્તુ જોવા મળે દસ કલર જોવા મળે દસ વેરાયટી જોવા મળે અ પૈસામાં આમ તેમ હોય તો જોવા મળે તો ઓફલાઈન પણ સારી છે એટલે જે વ્યક્તિને જેમાં આવડતા આવે તે એ વસ્તુ કરી શકે છે
હા ના ના તમારી વાત એકદમ સાચી છે કે દરેક વતુ વ્યક્તિની એક અલગ આવતમાં વધ ફટ હોય એ બધા સારી રીતે કરી શકે ઓનલાઈન શોપિંગમાં તો બીજો બી ફાયદો બી છે કે તમે જે વસ્તુ કેટલીક વાર બજારમાં બહ મોંઘી મળતી પણ ઓનલાઈન શોપિંગ વાળા ડાયરેક્ટ આપણને સે કરતા હોયટલે આપણને બજાર કરતાં બી કેટલીક વાર આપણને એમાં ડિસ્કાઉન્ટ સારું એવું આપતા હોય છે અને બધી જ વેરાયટી આપણને મોબાઈલમાં ફોટા સાથે સાઈઝ આપને જોવા મળી જતી હોય છે એટલે એ બી એનો બહુ એવો મોટો સારો ફાયદો છે એટલે ઓનલાઈન શોપિંગ ઘણી રીતે સારી છે પણ ઓફલાઈન નો બીજો બી એ ફાયદો એ છે કે એના કારણે જે દુકાનમાં મોલમાં જે માણસો કામ કરતા છે એ લોકોને રોજ ર મળી રહે જો ઓનલાઈન શોપિંગ વધારે ચાલશે તો એવા બધા માણસો બેકાર બની જશે એટલે બેકાર બી વધી શકે છે આપ દ એટલે ઓફલાઈન બી થોડું ઘણું આપડે કરવું બી જોઈએ અને ઓનલાઈન બી કરવું જોઈએ બંને પોતપોતાની જગ્યા પર બરાબર છે
હા એકદમ સાચી વાત છે આના પરથી મને એક બીજી વાત પણ યાદ આવી બેન કે મારે એક વસ્તુ ખરીદવાની હતી ને તો બધાના દુકાનમાં જઈ અને આપડે બધી વસ્તુ ખરીદીએ લાવીએ કરીએ તો આપડે લેડીઝ ની એવું કેવી હોય કે ભાઈ દસ વસ્તુ ત ફેંદાવી આપણે અને લેવાની હોય આપણેે એક કે બે વસ્તુ તો મને એવું થયું કે મારી છોકરીને મેં કીધું કે ચાલ આપણેે આ વસ્તુ લેવાની છે ચાલ સાઈટ કાઢતો એમ તો એને બે ત્રણ સાઈટ કાઢી એના પર અમે સર્ચ કર્યું અને સર્ચ કર્યા પછી અમે ઓફલાઈન લેવા ગયા તો સમયની બ પહેરીને પણ જો લીધો કલર એને સેટ થાય છે કે નહી એ પણ જોઈ લીધું અમે ઘરે ઓનલાઈન બજેટ પણ જોઈ લીધું હતું કે આટલા બજેટમાં આપણને જો પો આટલા બજેટમાં આ જો મળી જતું હોય તો આપણને પોસાઈ શકે તો અમે સર્ચ મારીને એ દુકાનો પણ જોઈ લીધી અને એ દુકાનોમાં ગઈને ડાયરેક્ટ એમ જ કીધું કે ભાઈ અમને આટલાની રેન્જનું આ વસ્તુ બતાવો તો તમે ખરેખર બેન નહીં માનશો કે પંદરથી વીસ કે વધારેમાં વધે પચીસ મિનિટમાં અમે એટલી બધી શોપિંગ કરી નાખીને કે જાણે અમા બધી જ શોપિંગ એક જ વર્ષની એક જ દિવસમાં પતી ગ હોય એટલે ઓનલાઈન આના કારણે તમે ભલે વસ્તુ ન લેવાના હોવ તો પણ સર્ચ મારીને જુઓ ને તો પણ તમને ફ્યુચરમાં ફાયદો થઈ શકે સમયની બચત થઈ શકે છે
ના ના તમારી વાત સાચી છે પણ આમાં કેવું છે જે લોકો નોકરિયાત વાળા વર્ક છે રોજ કમે રોજ ખાવા વાળો વર્ક છે મ તેમમ ભરચ હવે એ લોકોને તો બિચારાને કેવુંય મહિનો પૂરો થાય ત્યારે પગાર હાથમાં આવે અને વચ્ચે કોઈ વસ્તુનીવી જરૂરિયાત હોય તો ઓનલાઈન વાળા તો બાકી તો રાખે ન પણ ઓફ્રેઈન વાળે આપડ કોઈ દુકાન હોય કરિયાની દુકાન હોય કે કોઈ કાપડની એવી દુકાન હોય તો આપડે એવી ઈમરજન્સી હોય ને આપણી પાસે પૈસાની સગવડ ના હોય ને તો આપડ ઓળખીતા લોકો હોય છે દ દુકાનમાં પૈસા બાકી રાખે છે જેથી આપણું કામ થોડું સરળ બની જાય છે આપડો જયારે મહિનો પૂરો થાય આપડો પગાર આવે ત્યારે એને આપડ ચૂકી દઈએ છીએ પણ ઓનલાઈનમાંથી કેવું છે તમે પૈસા તો તરત જ તમારા વસ્તુ તમારા ઘરે પહોંચે તમારે તરત જ પૈસા આપવા જ પડે નહીં તો એ વસ્તુ પાછી લઇ જશે એટલે પાછું એ એનું એક મોટું ન નુકસાન એ બી છે કે મધ્યમ વર્ગ ના જલ્દી એ પોસિબલ ના બની શકે કે દરેક વખત એના હાથમાં પૈસો એકલો હોય નને મહિનાનો અંતે પગાર થતો હોય એટલે બધી મૂડી એ છેલ્લી પહેલી તારીખે જ મળે
એ વાત સાચી છે કે ઓનલાઈન શોપિંગ અથવા તો ઓનલાઈન જે કર હોય તે દર મહિનાના અ આખીરમાં તો મળે તો આખો મહિનો એ સ્ત્રીઓને ચલાવવાનું હોય ઘરને બધું એમાં તકલીફ પડી જાય છે તો કોઈ વાર દુકાનોમાં આવી રીતે આપડે વસ્તુ લ્યા આવે પૈસા બાકી રાખે તો મને એવું લાગે છે કે તેનાથી ઘણો ફરક પડી શકે કે આપણને આપણી વસ્તુ પણ મળી જાય તાત્કાલિક પેમેન્ટ પણ ના કરવું પડે અને સમયની બચત પણ થઈ જાય છે તો ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગમાં જોઈએ તો બંને પોતપોતાની જગ્યાએ બરાબર જ છે અને સારી રીતે કાર્ય પણ કરે છે તો મને એવું લાગ્યું કે ઓનલાઈન ઓફલાઈન બંને જ શોપિંગનો ઉપયોગ આપણે વારંવાર કરવો જોઈએ
નાના સાચી વાત છે તમા જોડે આ ઓનલાઈન ઓફલાઈન વિશે ચર્ચા કરી ખુબ જ આનંદ થયો ઘણું બધું જાણવા મળ્યું શું ફાયદા છે નુકસાન છે તો કાલે ફરી આપણે વાત કરીશું મળીએ આવજો
આવ જોો